હ નમસ્કાર કેમ છો?
બસ મજામાં.
હવે આજે આપડે એક રસપ્રદ વિષય પર વાત કરવી છે ગામડાની જૂની પરંપરા અને આજના ડિજિટલ યુગ વચ્ચે સંતુલન કઈ રીતે રાખવું.
હમ્મ બરાબર.
હેલો
બઉ સરસ વિસય છે. મને લાગે છે કે આ જેે ટેકનોલોજી જીવનને સરળ બનાવે છે પણ પરંપરા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
બિલકુલ. પહેલા લોકો સવારે વહેલા ઉઠીને બધા સાથે બેસીને નાસ્તો કરતા હતા. હવે દરેક વ્યક્તિ ફોનમાં વ્યસ્ત હોય છે.
હા આ મોટી બદલાવ છે. પરંતુ ટેકનોલોજીને દોષ આપી શકાય નહી. આપણે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ.
તમારી સાચી વાત છે. દાદા દાદી રોજ સાંજે વાર્તાઓ કહે છે. આ પરંપરાથી બાળકો ઘણું શીખે છે.
અને આજે બાળકો યુટ્યુબ અને મોબાઈલ પર વધારે સમય પસાર કરે છે.
તો શું આપણે બંને વચ્ચે સંતુલન લાવી શકીએ.
ચોક્કસ હા જરૂર. રાખી શકી જેવી રીતે રોજ એક કલાક મોબાઈલ વગર પરિવાર સાથે બેસવું
ઓ તમારો બહુ સરસ વિચાર છે આથી સંબંધો પણ મજબૂત બને છે
અને પરંપરા ને રમતો પણ ફરી પરંપરાગત રમતો પણ કરી શરૂ કરી શકાય છે
હા જેમ કે આપડે સાત્તોડિયો રમતા તા ખોખો અને ગીલી દંડા
હા સાચી વાત રમત તો દ્રારા શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેતું હતું
અને બીજી એક વાત છે પહેલા લોકો તહેવારો સામ-સામૂહિક રીતે ઉજવતા હતા
હવે પણ ઉજવાય છે પરંતુ લોકો ફોટા લેવા માટે અને સામાજિક માધ્યમોમાં મુકવા મૂકવામાં વ્યસ્ત થઇ જાય છે
સાચી વાત છે. તહેવારોનો મૂળ ઉદ્દેશ્ય સાથે સમય પસાર કરવાનો જ હતો.
બિલકુલ સાચું. ટેકનોલોજી યાદોને સાચવી શકે છે પરંતુ અનુભવોની, જગ્યા લઈ શકતી નથી.
શાળાઓમાં પણ આ વિષય પર જાગૃતિ હોવી જ જોઈએ.
હા બાળકને ડિજિટલ શિસ્ત શીખવવું જ જોઈએ.
આ તમે ડિજિટલ શિસ્ત એટલે શું?
સમયની મર્યાદા. ઓનલાઈન સુરક્ષા અને ઓફલાઈન જીવનને મહત્વ આપવું.
હો બહુ ઉપયોગી વાત છે આ તો,
અને વડીલો પાસેથી પ-પરંપરાની માહિતી. સાચવીને ડિજિટલ સંગ્રહ પણ બનાવી શકાય છે.
વાહ! આ રીતે ટેકનોલોજી અને પરંપરા બંને સાથે ચાલી શકે.
બિલકુલ એકને છોડીને બીજાને પકડવું જરૂરી નથી.
હા એ સાચી વાત છે સંતુલન જ સફળતા ની ચાવી છે.
હા આપણી તો હક પરંપરા થી બને છે અને પ્રવૃત્તિ ટેકનોલોજી થી બને છે.
તો બંનેનું સંયોજન આપણું ભવિષ્ય મજબૂત બનાવશે.
હું પણ એજ માનું છું.
ચલો આજ થી રોજ થોડો ઓછો સ્ક્રીન સમય. અને થોડો વધારે પરિવાર સાથે સમય પસાર કરી,
બઉ સરસ નિર્ણય નાના પગલા મોટા પરિવર્તન લાવે છે.
સાચી વાત છે. આ રીતે આપડે આપણી સંસ્કૃતિને પણ બચાવી શકીએ.
અને આવનારી પેઢીને પણ સારી વિરાસત આપી શકીએ છીએ.
પછી એક પ્રશ્ન મને હંમેશા થાય છે. શું આવનારી પેઢી આપણી બધી પરંપરાઓને યાદ રાખશે?
આ આપણા પર આધાર રાખે છે, જો આપણે બાળકોને શીખવીશું તો તેઓ ચોક્કસ યાદ રાખશે.
કેટલાક લોકો કહે. એ પરંપરા જૂની થઈ ગઈ છે અને હવે તેની જરૂર.
હું આ વાત સાથે સંમત નથી. પરંપરા એટલે માત્ર રીત-રિવાજ નહી. પરંતુ જીવનની સમજ છે.
હ, સાચ્ચી વાત છે આ તો, પરંપરા લોકો વચ્ચે પ્રેમ અને એકતા પણ વધારે છે.
બિલકુલ પેલા પડોશીઓ વચ્ચે ઘણો સંબંધ હતો.
આજે તો કેટલાક લોકો પોતાના પાડોશીઓનું નામ પણ નથી જાણતા.
આ ડિજિટલ યુગની એક મોટ્ટી અસર છે.
તો આપણે સામાજિક સંબંધો મજબૂત કરવા શું કરી શકીએ?
દર મઈને એક સામૂહિક મિલાવડો રાખી શકાય.
હા, જેમાં બધા ઉંમરના લોકો સાથે મળે, બરાબર ને?
હા.
અને, તમે વડીલો પોતાના અનુભવોની જ્ઞાનની વાતો શેર કરી.
બાળકો પણ નવી-નવી વસ્તુઓ શીખી શકે.
અને, યુવાનો ટેકનોલોજીની ઉપયોગ કરીને આ બધું આયોજન કરી શકે.
હા, આજે ટેકનોલોજી દ્વારા લોકોની. જોડવું પણ સરળ બન્યું છે.
બિલકુલ. પરંતુ વાસ્તવિક સંબંધો પણ એટલા જ જરૂરી છે.
હા, મેં જોયું છે કે, ઘણા લોકો ભોજન કરતી વખતે પણ. મોબાઈલનો ઉપયોગ કરે છે.
આજે આ આદત ધીમે-ધીમે બદલવી ખૂબ જ જરૂરી છે.
હરિ યુવાર સાથેનું ભોજન મોબાઈલ વગર નું હોવું જ જોઈએ.
બહુ સરસ નિયમ છે.
અને રવિવારે પરીઓનું પરી. પરિવાર દિવસ પણ રાખી શકાય.
હા, તે દિવસે સામાય મા સામાજિક માધ્યમોથી થોડું દૂર રેવું જરૂરી છે.
હા, તે દિવસ સે સામા થોડું દૂર રેવું જોઈએ.
તેના બદલે સાથે રમવું, વાત કરવી અને ફરવા જવું જોઈએ.
હા, આથી માનસિક સ્વાસ્થ પણ સારું રહે છે.
પરંપરા માણસને તેના મૂળ સાથે જોડીને રાખે છે.
અને ટેકનોલોજી તેને દુનિયા સાથે જોડ્યું છે.
એટલે તો બન્ને નું સંતુલન જ સાચ્ચો માર્ગ છે.
હું પણ એવું જ માનું છું.
અને આપડે પ્રગતિ કરીએ. પરંતુ પોતાની ઓળખ ના ભૂલવી જોઈએ.
કારણ કે પોતાની સંસ્કૃતિ આપણી સાચ્ચી તાકાત છે.
બહુ સરસ વાત કહી તમે.
મને પણ આ ચર્ચા ગમી.
હા, આપડે આ સંદેશ બીજા લોકો સુધી પણ પોચાડીએ.
હા, નાની શરૂઆતથી મોટું પરિવર્તન આવી શકે છે.
જેથી સંતુલનની શરૂઆત કરવી.
અને પરંપરા ટેકનોલોજી ને સાથે લઈને આગળ વધીએ.
હા અને અત્યાર સુધી આપણે પરંપરા અને ટેકનોલોજી વિશે ઘણી વાત કરી. હવે આપણેે શિક્ષણમાં તેના ઉપયોગનો વિશે વાત કરીએ.
હા સમાજમાં આજના સમયમાં. શિક્ષણમાં ટેકનોલોજી નું મહત્વ ઘણું બધું ક્યું છે.
અને તમને ખ્યાલ હશે વિદ્યાર્થીઓ હવે પુસ્તકોની સાથે સાથે, ડિજિટલ સાધનોનો પણ ખૂબ જ ઉપયોગ કરે છે.
પરંતુ પુસ્તકો વાંચવાની આદત પણ જાળવણી રાખવી ખુબ જરૂરી છે.
સાચી વાત છે પુસ્તક માંથી મળતું જ્ઞાન અને ધ્યાન એક અલગ જ અનુભવ આપે છે.
જયારે ટેકનોલોજી દ્વારા નવી માહિતી ઝડપથી મળવી શકે છે.
એટલે તો બંનેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ આપણેે.
જેવી રીતે શિક્ષકોકો પણ હવે નવી પદ્ધતિ થી ભણાવે છે.
અને ગામડાઓમાં પણ હવે ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરે છે.
હા એક સારો બદલાવ છે.
સાથે સાથે ગામડાની સંસ્કૃતિ અને સ્થાનિક જ્ઞાન પણ ભણાવવું જોઈએ.
જેથી નવી પેઢી પોતાના મૂળ ને ક્યારેય ના ભૂલી શકે.
અને અત્યારે તો વડીલો પાસેથી આપણે ખેતી પ્રકૃતિ અને જીવનના અનુભવો જાણવા જોઈએ જ.
આ જ્ઞાન કોઈ પણ પુસ્તકમાં સંપૂર્ણ રીતે મળતું નથી.
તેથી તો આપણેે વડીલો નો આદર કરવો અને તેમની વાત તો સાંભળ વીજ જોયે.
હા આ પણ આપણી સુંદર પરંપરાનો જ એક ભાગ છે.
આજના બાળકોને તો શો પાણી અને પર્યાવરણ વિશે પણ સમજ આપવી જોઈએ.
કારણ કે સ્વચ્છ પર્યાવરણ વગર સારું ભવિષ્ય શક્ય નથી.
સાચી વાત છે પેલા તો ગામોમાં લોકો મળીને વૃક્ષારોપણ કરતા હતા.
આજે પણ આવી પ્રવૃતિઓ પ્રોત્સાહન આપવું જોઈએ.
અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવા કાર્યક્રમોની માહિતી સરળતાથી પહોંચાડવી જોઈએ.
આ રીતે વધુ લોકો જોડાઈ શકે એમ.
સાચી વાત છે આપે ઘણી વાત કરી સરસ. હવે ફરી આપણેે આ વિષ પર વાત કરીશું.
ચોક્કસ ફરી મળીશું નમસ્કાર.